હલો નમસ્તે
નમસ્તે શું છે આજ ન ટોપિક આપડો?
ઓકે આજનો ટોપિક છે ભ્રમ અને આસ્થા ઓકે તો ટોપિક ની શરૂઆત કરતા પેલા હું તમને થોડુંક વાત કરવા માંગીશ કે ભ્રમ શું છે અને આસ્થા શું છે? તો આ સ્થાને આપણે એવું કરી શકાય કે ઐશ્વર્ય પ્રત્યેની આપણી જે ભાવના છે. કે જેમાં આપણને ખબર છે કે કદાચ નથી બની શકી એવું આવી રીતે તો પણ આપણે ઈશ્વર પ્રત્ય તેવી ભાવના રાખીને બેસી છે કે જેને આકા મારું કપ પૂરું કરવામાં ઈશ્વર મને સાથ આપશે કે ઈશ્વર મારી મદદ કરશે કે આ વસ્તુ કઈ પણ થશે. એને આપણે આસ્થા કહી શકીએ છીએ પણ ભ્ર્મ શું છે કે આપણેે કઈ વસ્તુ નથી જ તે એના ઉપર આપણે માનીને બેઠા છીએ જેમ કે ઘણા ઘણા લોકો એવું કહે છે કે ભાઈ અત્યારે જે બધી વસ્તુ થાય છે તે બધું હું કરું છું હું કરું છું આ બધી વસ્તુનેમણા ભ્રમ કહી શકાય છે કે જેને આસ્થા સાથે કોઈ મતલબ જ નથી આસ્થા ને આપણે આપણા પૌરાણિક ગ્રંથો માંથી કે પછી આપડે કોઈ પણ દંતકથાઓ માંથી વગેરે માંથી જાણી ને પછી આપણે આપણા ઈશ્વરો એ શું કરેલું છે તેના ઉપર કયા રસ્તા ચાલલા છે કેવી રીતે બધી વસ્તુ કરેલી છે તેને આપણે આસ્થા કહેતા હોઈએ છીએ જેમાં આસ્થા એટલી મજબૂત હોય છે કે જે ઘણી વાર અશક્ય વસ્તુ પણ શક્ય બનાવી દેતી હોય છે જેમ કે આપણે નજર બાંધવી આા તે આપને ખબર છે કે આપડે જયારે બધા નાના હશું ત્યારે આપણે કઈ પણ વસ્તુ આપડા ઘરમાં નાના બાળકો વગે બીમાર પડ્યું છે કે એવી કોઈ પણ વસ્તુ થઈ જ છે તો આપણા મમ્મી મીઠું મરચું એવ બધું લઈને માથા ઉપરથી ઉતારીને પછી નાખતા હોય છે તોને નજર બાંધવી કહેવાય છે તો બધાને ખબર છે કે આ વસ્તુ નનો કઈ મતલબ નથી મીઠું મરચું ઉતારવાથી કઈ બુખાર કોઈ સારું નહી થાય પણ આપણા માતા ની એક એવી આસ્થા છે કે જે એટલી હદે દ્રઢ બની ગઈ હોય છે જે આસ્થા જે દ્રોઢ બનેલી આસ્થા હોય છે ને જે પૂરી થતી હોય છે એમ કે નજર ઉતારે છે ને આપણને એવું લાગે કે ભાઈ નહી નજર ઉતારી તેને હું ફેર પડવાનો? પણ હકીકતમાં જોયો ને તો નજર ઉતારે ને તથી તાવ વગેરે પણ આવતો હોય તો સારો થઈ જતો હોય છે પણ ભ્રમ ની વાત કરીએ તો ભ્રમને શું કહી શકાય? તો ઘણા બધા પાઠણ પાઠ પાખંડી સાધુઓ હોય છે કે જે અ પાખંડી કોઈ પણ એ વ્યક્તિ હોય છે જે કેવું કરે છે કે ભાઈ હું ઈશ્વર ન મારી અંદર ઈશ્વર નો વાસ છે હું કઈક કરી શકું છું એવી કરીને પાખંડ દર્શાવતા હોય છે ઘણી વાર તમ જોયું છે કે ભાઈ કોઈ દુખાવો થાય છે કે આપડે કોઈ પણ બાબા પાસે જઈએ તો શું કરે આપણને ચપટી મીઠું હોય આપણને કઈ કે આને જીભ નીચે રાખો કે પછી ચ પાણી ની બોટલ માં ફૂકરીને આપને આપ કે આપણને સારું થ એટલે આપણે ઠગી લેતા હોય છે. પા પાંચ પંદર કે પચાસ હજારની અંદર છોડાઈ જતા હોય છે. તેવા લોકો જે હોય છે જેને આપણે હું કેવાય કે ભ્રમ કહી શકાય છે. તો આ મુદ્દામાં તમારું શું કહેવું છે?
બિલકુલ બિલકુલ. તમે જેમ વાત કરી કે ભાઈ ભ્રમ અને જે કોઈ વ્યક ક્તિ છે તો અત્યારે કહી શકાય કે અત્યારે જે અ ભ્રમ છે અત્યારે દરેક લોકોને અત્યારે ભ્રમ ગડી ગયું હોય છે. કેમ કે ભ્રમ અત્યારે ખુબ જ મોટો વિષય કહી શક કાય કેમ કે અત્યારે લોકો બીમાર પડતા હોય છે. કેમ કે અત્યારે ખાવાનું એ પ્રકારે લોકોનું થઈ ગયું છે. કે દરેક લોકો અત્યારે બીમાર તો પડતા જ હોય છે. એટલે બીમાર પડવાના કારણે પછી એ વ્યક્તિ છે તે હોસ્પિટલ તરફ છે તે જતો હોય છ છે અને હોસ્પિટલમાં કોઈ પણ એવી જો નાની બીમારી હોય તો સારું થઈ જતું હોય છે એમ. તો એ વસ્તુ સારી છે. કેમ કે ઘણા લોકો એવા પણ મેં જોયેલા છે. કે હોસ્પિટલમાં જાય છે. અને એવી ઘણી બધી બીમારીઓ મોટી થઈ જ તી હોય છે અથવા તો મોટું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. કે જેના માધ્યમથી છે તે ડોક્ટર પણ એ બીમારી કરવા માટે છે તે સક્ષમ નથી હોતા કેમ કે એ બીમારી એના હાથમાં નથી. એટલે અમુક સારવાર જે થતી હોય છે રેગ્યુલર ડોક્ટર કરી દેતા હોય છે પરંતુ અ એનું જે જે જીવન છે એ લાંબુ આયુષ્ય નહી ચાલે એ માટે ડોક્ટર પણ ક્યારેક એવો જવાબ આપી દેતા હોય છે કે ભાઈ હવે આ વ્યક્તિ છે તે તેની સેવા કરો અને કઈક ભગવાનના નામ લ્યો. કે પછી એ વ્યક્તિ જીવી શકે એમ એટલે પછી આપણા ઘણા બધા એવા લોકો છે પછી એ વ્યક્તિ છે તો એ વ્યક્તિને પછી અંદર એક પ્રકારે ડર જાગી જતો હોય છે. એટલે દરેક લોકો છે પછી આ પ્રકારે ભ્રમી તવસ આમાં માનવી છે તે ચાલ્યો જતો હોય છે. પછી ધીમે ધીમે કોઈ પણ અ બ્રાહ્મણ છે અથવા તો કોઈ પણ બાબા છે તો એ બાબા જોડે જતા હોય છે અને ધીમે ધીમે એ બાબા છે તે એને અ વશીકરણ કરતા હોય છે, અથવા તો તાવીજો પહેરાવતા હોય છે, અથવા તો તાવીજો છે, વશીકરણ છે અથવા તો એ બધા જે ઘણા બધા એવા પ્રકાર હોય છે કે જેના માધ્યમથી એ વ્યક્તિ છે. તો એને ઘણા વ્યક્તિ એને કહે છે કે તમારે દોરો બાંધવાનો છે, તમારે તાવીજ બાંધવાની છ છે કે તમારે પછી પાણી ઉપર સુવાનું છે. તમારે અ રાતે જાગવાનું નથી. તમારે આ દોરો હાથમાં રાખીને સુવ સુવાનું છે કે પછી ઓછીકા નીચે રાખીને સુ સુવાનું છે તો ઘણા એવા ઘણા એવા બધ ધા જે બ્રાહ્મણો છે અથવા તો ઘણા બધા એવા બાબા છે તે આવી ભ્રમિ ત અવસ્થામાં લોકોને નાખતા હોય છે. અને ઘણા લોકોને સારું પણ થઈ જતું હોય છે. પરંતુ ક્યારેક મેં પણ એવો કિસ્સો જોયેલો છે કે એક જગ્યા છે કે ન્યા એક બાબા બેસે છે. તો એ બાબા ઘણા લોકોને છે તે પેલા આપણે રાખની જે ચપટી આપે છે તો રાખમાંથી થોડી ઘણી રાખ છે એમાં ઘણું બધું પ્રોટીન હોય છે તો ક્યારેક એ બાબા છે તે દરેક વ્યક્તિને પગ દુખતા હોય, સાંધા દુખતા હોય તો એના માટેના જ સ્પેશિયલ બાબા આવે છે. તો એ બાબા છે એ તમારા સાંધા અ મટાડી દે છે. પગ દુખતા હોય છે તો એ પણ મટાડી દેતા હોય છે. એટલે જે રાખની જે ચપ ટી તમને ભરીને આપે છે. એટલે બાબા કે છે કે તમારે આ દૂધ સા થે છે એ દૂધમાં ઓગાળીને તમારે આ વસ્તુ લેવાની છે અથવા તો પી જવાની છે. એટલે એનાથી ફાયદો થું શકે જે હાડકામાં જે આપણે કેલ્શિયમ ઘટતું હોય છે ને એ રાખ માંથી મળી લેતું હોય છે કેમ કે રાખ હોય ને એમાં કેલ્શિયમ બહુ વધારે હોય એટલે એ હાડકા માટે ખુબ ફાયદાકારક છે એટલે એક થી ત્રણ પાંચ થી દસ દિવસ સુધી ને સારું રહેેતું હોય છે એટલે પછી વ્યક્તિ છે કહી શકાય કે ભ્રમિત અવસ્થામાં ચાલ્યો જતોું હોય છે પછી ધીમે ધીમે ભ્રમિત અવસ્થામાં એ વ્યક્તિ ચાલ્યો છે એટલે ધીમે ધીમે પછી બાબાનું છે તે માનતો થઈ જતો હોય છે એટલે ક્યારેક પછી એ તિને બાબા છે તે દગો આપી દેતા હોય છે ત્યારે વ્યક્તિ ખુબ જ અ કેવાય ને કે અ રોવા જેવો થઈ જતો હોય છે એટલે એ પ્રકારે કહી શકાય કે ઘણા બધા એવા જગ્યાઓ છે કે જ્યાં બાબા તે લોકોને કહી શકાય કે ભ્રમિત અવસ્થામાં લખતા હોય છે તો એ પ્રકારે દરેક વ્યક્તિ એના ઉપર ખુબ જ ઉંડાણપૂર્વક સમજવું જોઈએ એમ તો તમારું શું કેવું છે એના વિશે
જી બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કે અત્યારે હાલના સમયમાં લોકો ભ્રમિત અવસ્થામાં હોય છે ને બ્રહ્મ વધારે નાખવા એ આલના બાબા ઓ માટે વગેરે માટે ખુબ શું કહેવાય સામાન્ય વસ્તુ થઈ ગય હોય છે ને તેનાથી એ લોકોની રોજી રોટી પણ ચાલતી હોય છે ઘણા ઘણા બાબાઓને આપડે જોયેલા છે જેમ કે આ જે આશારામ બાપુ નું તમે નામ સાભળેલું હશે કે પછી નિત્યાનંદ બાપુ નું તમે નામ સાંભળેલું છે તો આ લોકોએ કેવું કરેલું છે કે ભાઈ અ આપડણે કોઈ સચોટ તો નહી કહી શકતા પણ જેવી રીતે પ્રોગ્રેસ તનો નીકળ્યોશે જેવી રીતે તેમના વિશે ઘણી બધી ટીકાઓ થઈ છે આ આપથી કહી શકાય કે બાબા થઈને પણ તેમને પોતાના પોતાનો અ ટીવી મીડિયા વગેરે બનાવેલું છે શોરૂમ વગે બનાવેલા છે કેટલા બધા પૈસા તેમને છાપેલા છે કે આ વસ્તુ એક બાબાને શોભે કોઈ સન્યાસી વગેરેને શોભતું નથી એવું કહી શકાય છે અ તમે જેમ વાત કરી કે ભાઈ ઘણા બાબાઓ છે જે મીઠું કે પછી રાખ જે છે તે મંત્રી જાપ કરીને આપતા હોય છે અને જે દૂધમાં પલાળને પીવાનું વગેરે કેતા હોય છે તો આમાં ઘણી બધી જગ્યાએ મેં જોયેલું છે કા તો પછી મારો પોતાનો પર્સનલ અનુભવ મે જોયેલો છે હું તમને જો શેર કરીશ ને તમને જણાવીશ કે ભાઈ મને જયારે એક વખત દાંત નો દુખાવો હતો તો ત્યારે અમારા એક સંબંધ મા એક બાબા હતા જેમને વાત કરી કે મને દાંત નો દુખાવો છે તો તેમને બાબા એ મંત્ર જાપ કરીને મીઠાની ચપટી ભરીને મને તે દાંત પર મોકવા આઈપી બે દિવસ સુધી વારા પડતી થડું થોડું મીઠું લગાવવાનું મને કીધું મેં બે દિવસ સુધી વારા પડતી લગાઈવું અને હકીકતમાં વાસ્તવિકતા એ બની કે ભ ત્રીજ ત્રીજા કે ચોથા દિવસે મને તો દુખાવો પણ શાંત થઈ ગયો તો એને આપણે ક્યાંક ને કઈક આસ્થા ગણી શકાય છે કે ભાઈ છે ભ્રમ્મ તે એ વ્યક્તિ એ પણ ભ્ર્મિતમાં જ આવેલું છે પણ આપણા આપણી આસ્થા ઈ વ્યક્તિ પ્રત્યે એટલી બંધાઈ ગઈ છે એ વ્યક્તિ પ્રત્યે એટલી સચોટ થઈ ગઈ છે કે ભાઈ નહી હા બાબા કે છે એટલે સારું થઈ જશે બાબા કે છે એટલે આવી રીતે થઈ જશે તે પણ માન્યતા ગણી શકાય છે કેમ કે ઘણા બધા વૈજ્ઞાનિકો એવા પ્રયોગ પણ કરેલા હતા કે આપણે જે બોલીએ છીએ ને તેનો પ્રભાવ આપણા શરીર પર પડતો હોય છે જો એનો એક વસ્તુ એક પ્રયોગ કરવામાં આવ્યો તો એક વ્યક્તિને અ ગુનેગાર હતો તેને ફાંસી ની સજા આપવાની હતી તો તેને ફાંસી ની સજા આપવાના બદલે તેને એવું કીધું કે ભાઈ તને છે ને કોઈ ઝેર આપી ને મારી નાખવામાં આવશે એવું કીધું એને ખુરશી પર બેસાડું અને આંખે પાટી બાંધી અને કઈક પીન કેવો વગેરે ખૂતાડવું એક કે બે દિવસ સુધી એવું વારાફરથી ખૂતાડવામાં આવ્યું લોય પણ એટલું બધું વહ્યું નથી પણપને વ્યક્તિનું મૃત્યુ થયું તો ન્યાય એવું સાબિત થાય છે કે ભાઈ એ વ્યક્તિના મનમાં વેમ ઘડી ગયો હતો કે મને વારા પડતી વારા પડતી કોઈ સાપ થી ડસાવવામાં આવ્યો છે તો એના કારણે બીક ઘડી ગયું હોય છે જે બીકને જે આપણે ભ્રમ કહી શકતા હોય છે અને આવી જે બીકની અવસ્થા છે જે ભ્રમિત અવસ્થ થશે જે ક્યાંકને ક્યાંક મહદંશા લોકોને નુકસાન પણ કરતો હોય છે. કારણ કે કેહેવામાં આવે છે કે ભાઈ બીક માં હોય છે કે પછી ભ્રમમાં હોય છે તેવા લોકોને ફસાવવા ખુબ સરળ ગણી શકાય છે અત્યારે હાલના સમયમાં કોઈ પણ બાબા હોય છે જે ઠગી જતા હોય તેમનું રીઝન હું છે કે ભઈ કોઈ પણ વ્યક્તિ જાત તોય મંદિરે આ સન જતો હોય ને તે આભ હાથ જોડીન વધારે આવો કોઈ હાવ ભાવ હોય તેના હાવ ભાવ માંથી દેખાઈ જતો હોય છે કે આ વ્યક્તિ કોઈ પણ અ તકલીફમાં છે તો એણે બાબા પાહે બોલાવેને એવું કે છે કે ભઈ તારા ઘર માં આ પ્રોબ્લેમ ચાલે છે તને આવી કોઈ સમસ્યા છે એ ખાલી જેવું તેવું પણ કહેશે તો વ્યક્તિ ને એવું સમજમાં આવી જશે કે નહી બાબા પાસે કોઈ દિવ્ય શક્તિ છે કે ભઈ બાબા પાસે એવી અવ જાદુઈ શક્તિ છે કે જેનાથી એ મારે અંદર શું ચાલે છે કે મારા પાસે શું છે એ બધી વસ્તુ જાણી શક તવું છે તો ક્યાંક ને કેક આવું પણ વસ્તુ વેહતી થતી હોય છે. કે જેના કારણે બાબા વગેરે ભ્રહ્મ અને હુ કેહેવાય આસ્થાની વચ્ચે ઠગી જતા હોય છે પણ આસ્થાની દ્રષ્ટિએ જોવા જઈએ તો જ્યાં આસ્થા છે જ્યાં પૈસા લેવાની કોઈ ભાવના હોતી નથી જ્યાં સંન્યાસ ની ભાવના હોય છે જ્યાં લોકો પ્રત્યે પ્રેમ ભાવની ભાવના હોય છે. આવી બધી વસ્તુ ભ્રમ અને આસ્થા વિશે વહેતી થતી હોય છે. તો સમયને ધ્યાનમાં લેતા આપણે મળીએ બીજી વાર. ઠીક છે તો મળીએ આપડે હા.